હલો
હેલો
હ ફ્ર્રીજ છે ને તું યાર મને એક બહુ જ ગંભીર અને મહત્વની બાબતે તારી સલાહ જોઈએ છે આપણા મસાલા બિઝનેસ ના પ્લાનિંગમાં એક નવો વણાક આવ્યો છે
હા હોય એકદમ ફ્રી છું બોલ ને શું થયું અવાજ પરથી તો લાગે છે કે તું કઈક મોટું આયોજન કરી રહી છે
હા મે તને કહ્યું હતું ને કે હું શરૂઆતમાં એક મસાલા પ પણ કાલે સોસાયટી ના ગ્રુપમાંથી અને બાજુની હોટેલવાળા ભાઈ તરફથી મને જથ્થાબંધ ઓર્ડર મળ્યો છે હવે જો હું હાથેથી પેકિંગ કરવા બેસું તો આખો દિવસ નીકળી જાય અને ફિટનિસ પણ પ્રોસેબલ અ પ્રોફેશનલ ન આવે એટલે મારે એક ઓટોમેટિક પાઉચ પેકિંગ અને સીલિંગ મશીન ખરીદ્યું છે આજ મારી અગત્યની સૌથી ખાસ અને તાતે જરૂરીયાત છે
પણ આ તો બહુ સારા સમાચાર સમાચાર છે કે તને શરૂઆત માજ મોટો ઓર્ડર મળી ગયો મશીન હોવું બહુ જરૂરી છે એનાથી તારો સમય બચશે અને પ્રોડક્ટ માર્કેટ જેવી જ લાગ સે પણ એ મશીન ની કિંમત કેટલી છે તારી પાસે એટલું બજેટ છે
એજ તો મુખ્ય વાત છે મેં ઓનલાઈન જોયું તો સાર મી ઓટમેટિકન આસ પિસ્તાલીસ હજારથી પચાસ હજાર રૂપિયા ની આસપાસ આવે છે મારી પાસે અત્યારે હાલ આટલા રોકડા પૈસા નથી પણ પપ્પા પાસે બેંકમાં એક પચાસ હજાર રૂપિયાની એફડી પડી છે જે આવતા વર્ષે પાકવાની છે પાકવાની છે પપ્પાજી ખુશી ખુશી એફડી અત્યારે તોડીને મને મશીન માટે આપવા તૈયાર છે પણ મને મનમાં મૂઝવણ થાય છે કે ચાલુ એફડી તોળાય કે નહી એમાં મોટું નુકસાન તો નઈ થાય ને
પપ્પાજી નો સ્વભાવ ખરીખર બહુ સરસ સરસ છે કે તેઓ તારા બિઝનેસ માટે પોતાની બચત આપવા તૈયાર થઈ થઈ જાય છે પણ ઉતાાવર મા એફડી તોડતા પેલા કેટલીક કેટલીક ટેકનિક કલ વાતો સમજી લેજો તું સમય પેલા એફડી તોડે ને તો બેંક અને બેંકેને પ્રી મેચર વી વિથ ગલ કહે છે અના પર બેંક સા અન્ય બેંક સામાન્ય રીતે એક ટકા જે. પેનલ્ટી લગાવે છે અને તને એ વ્યાજ મળવાનું. બધું એ દરે એ દર પણ થોડી ઘટી જાય છે.
અચ્છા એટલે કે અમને પૂરા પચાસ હજાર પણ નહી મળે અને વ્યાજ. પણ કપાઈ જશે.
પૂરા પચાસ હજાર તો મળશે જ કારણ કે. કારણ કે એ તારી મુદ્દા છે પણ જે વ્યાજ અત્યાર સુધી જમા. થયું છે. એમાંથી થોડા પૈસા કપાશે તું પેલા એ ચેક કર કર કે. બેંક ને કેટલો સમય પૂરો. થયો છે જો એને પાક બસ બે ત્રણ મહિને બા. બે ત્રણ મહિના જ બાકી હોય ને તો એને થો. એને તોડવા. મેં મુર્ખામી ગણાશે એના કરતા તું બેંક પાસે જઈને બીજો રસ્તો. અપનાવી શકે છે.
બીજો કયો રસ્તો બેંકમાં એફડી ટોડીયા વગર પણ પૈસા મળી શકે છે.
હા બિલકુલ મળી શકે એને કહેવાય લોન લોન. અગે અગેન્સ્ટ એફ ડી. કે ઓવર ડ્રાફ. ફેસિલીટી તારા પપાજી પપાજીની જે પચાસ હજારની એફ. એફડી છે એ બેંકમાં ગીરવી મૂક. મુકાઈ જશે બેંક એ એફડી. ના નેવું ટકા સુધી ર. તને લોન તરીકે રોકડી આપી દેશે આનાથી પપાજી ની એફડી. પણ ચાલુ રહેશે. એના પર વ્યાજ વ્યાજ પણ મળતું રહેશે અને તારુ મશીન પણ આવી જશે.
અરે વાહ આ તો બહુ જોરદાર આઈડિયા છે પણ. પણ જો અમને લોન લઈએ તો એના પર વ્યાજ બહુ વધારે નહી ચૂકવવું પડે.
ના આ લોન પર વ્યાજ બહુ ઓછું હોય છે સામાન્ય રીતે બેંક. તારી એફડી પર જેટલું વ્યાજ આપતી હોય ને. એના કરતા માત્ર એક ટકા કે બે ટકા જ વધારે વ્યાજા લોન. પર લેય છે ધારો કે. પ્પાજી ને એફડી પર સાત ટકા વ્યાજ મળે ને. તો બેંક તારી પાસે. લોન પર આઠ ટકા કે નવ ટકા. વ્યાજ એટલે કે તારે નેટ માત્ર એક ટકા કે બે. ટકા વ્યાજ. વ્યાજા જ ઘરનું ભોગવવાનું આવ્યું અને સૌથી સારો ફાયદો એ. છે કે તારા મસાલાના બિઝનેસ માંથી જેમ જેમ કમાણી થતી જાય ને. તેમ તેમ તું દર મહિને થોડા થોડા પૈસા બેંકમાં જમા કરાવ. આ લોન ગમે ત્યારે પૂરી કરી શકે છે આના માટે કોઈ ફિક્સ. ઈએમઆઈ નું બંધન પણ નથી હતું.
આ તો એકદમ સીધું અને સરળ ગણિત છે પપ્પાજીની વર્ષોની બચત. અકબંધ રહેશે અને એમના મનમાં પણ અફસોસ નહીં થાય કે દીકરી માટે. તોડવી પડી વળી બિઝનેસ ના નફા માંથી હું પોતે એ લોન. વિદેશ. એટલે પપ્પાજી ના પૈસા પાછા એમના ખાતામાં સુરક્ષિત થઈ જશે.
હા બિલકુલ સાચું વિચાર્યું ત્યાં બાપ્પા જે વાડલું છેર. મા માં એમની ફિક્સ ડિપોઝિટ. એ એમની સુરક્ષા છે ભલે તેઓ પ્રેમ ના આવીને તને પૈસા. તા હોય પણ એ એક જવાબદારી બહુ હોય. એ અને બિઝનેસ વુમન તરીકે સારી તા તરીકે તારી ફરજ છે કે તું એમની મો મોદી ને આજ ન આવવા દે ઓપ્શન વા મશીન લેવું એજ સાચું ફાઈનાન્સયલ પ્લાનિંગ છે.
તારી સાથે આ એફ ડી વિશે વાત કરીને મારો જીવ હળવો થઈ ગયો. નહીતર હું આજે જ બેંકમાં જઈને ફોર્મ ભરીને એફ ડી તોડાવી નાખત. હવે હું કાલે સવારે જ પપ્પાજીને સાથે લઈને બેંકમાં જઈશ. અને ત્યાંના મેનેજર સાથે લોન અગેન્ સેફ્ટીની વાત કરીશ ને એના માટે કયા કયા કાગળો જોઈશે?
બહુ વધારે કાગળ નહી જોઈએ પપ્પાજીને ઓરિજનલ એફ ડીની ફોમજ પપ્પાજીનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક બેંક પાસબુક જોઈશે પપ્પાજી ખાતાના મુખ્ય માલિક છે એ એટલે એમની સહીની જરૂર પડશે બેંકવાળા અડધા કલાકમાં જ આ લોન પાસ કરી દે છે અને પૈસા સીધા ખાતામાં આવી જાય છે.
સરસ પૈસા ખાતામાં આવી જાય એટલે હું સિધો ડીલરને ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ આપી દઈશ. જેથી આવતા અઠવાડિયા સુધીમાં મશીન ઘેર આવી જાય. મશીન આવી જશે એટલે હોટેલવાળા ભાઈનો ઓર્ડર સમયસર પૂરો થઈ જશે.
હા ચોક્કસ થઈ જશે જોયુંને એક ખાસ વસ્તુમાં તે જો સાચું પ્લાનિંગ ન કર્યું હોત તો વ્યાજનું નુકસાન થાય? થયું હો તો હવે તારા બિઝનેસની શરૂઆત જ નફા સાથ થી અને વડીલોના આશીર્વાદ સાથે થશે.
હા બટ તે તારી જ કૃપા છે તું મારી સાચી બિઝનેસ પાર્ટનર ગાઈડ છે હવે હું પપ્પાજીને આખી વાત સમજાવી દઉં. તેઓ પણ ખુશ થઈ જશે.
હા ચોક્કસ સમજાવી દે કાલે બેંકમાં જઈને શું થયું એમ મનેં સાંજે ફોન કરીને જણાવજે ઓલ ધ બેસ્ટ.
હા ચોક્કસ ફોન કરીશ થેન્ક યુ બાય બાય.